હાલો હાલો
એક જ મિનિટ
હમ
હલો અવાજ આવે છે
હા આવ્યો આવ્યો
હા કેમ છો
બસ એકદમ મજામાં
હા બસ તો ચલો ને આજે આપણેે ખુબ સુંદર આમ વિષય પર વાત કરીએ કે ગુજરાતી લોકોની પરંપરા
હા આ વિષય ખુબ જ રાસપ્રદ છે અને ગુજરાતની પરંપરા ઘણી જૂની અને સમૃદ્ધ છે
બિલકુલ અને સૌથી પહેલા પરંપરા શબ્દ નો અર્થ સમજીએ ને આપણે તો કેહેવાય કે પરંપરા એટલે પેઢી થી પીઢી સુધી ચાલતી આવતી રીતિ રિવાજ અને સંસ્કાર અને જીવનને ની પદ્ધતિ
સાચી વાત ને પરંપરા લોકોને એકબીજા સાથે જોડે છે અને આથી સમાજ મજબૂત બને છે
બિલકુલ હ અને કેહેવાય છે ને કે ગુજરાતમાં ઘણા પ્રકારની પરંપરા જોવાવામાં મળે છે અને દરેક પ્રદેશની અલગ જ આમ ઓરખાણ હોય છે
બિલકુલ જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત બધાની રીતિ રિવાજમાં થોડો ફરક હોય છે ને પણ ગુજરાતી સંસ્કૃતિ બધા એક સૂત્રમાં બાંધે છે
બિલકુલ સાચુ કીધું અને ગુજરાતના લોકો છે ને મહેમાન ને ભગવાન સમ્માન મને છે મીન્ટુ
એકદમ સાચી વાત ને મેહમાન આવે ત્યારે પ્રેમથી સ્વાગત સ્વાગત કરું તે ગુજરાતીઓની પરંપરા એકદમ પરંપરા કેમ
બિલકુલ અને ઘરમાં પ્રવેશ કરતા મહેમાનને પાણી આપવું અને હસી ને મળવું ને તે પણ ખુબ જ સુંદર પરંપરા છે
હા અને આ રીતે સંબંધો વધુ મજબૂત બને છે
બિલકુલ અને આપડે છે ને પરિવાર વિશે તો વાત કરવાનું જ રહી ગયું કે ગુજરાતી પરિવારમાં છે ને મોટા લોકોને માન આપવાની પણ પરંપરા છે
એકદમ ખરી વાત નાના લોકો મોટા લોકો લોકોને પ્રણામ કરે છે અને આશીર્વાદ લે છે
બિલકુલ અને આ સંસ કાર છે ને બાળપણ થી શીખવામાં આવે છે
હા અને સંસ્કારથી સારા નાગરિક બનાય છે
બિલકુલ અને કેહેવાય છે ને કે ગુજરાત ના તહેવારો પણ પરમ પરાનો મોટો ભાગ છે
હા જેમકે ઉત્તરાયણ નવરાત્રી દિવાળી જન્માષ્ટમી હોલી જેવા તહેવારો એકદમ ઉ સાથી ઉજવવામાં આવે છે
બિલકુલ અને ઉત્તરાયણ ના તો દિવસે છે ને લોકો પતંગ ઉડાવતા હોય ને એટલી મજા આવી જાય ને.
એકદમ સાચી વાત સવારથી સાંજ સુધી આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે.
બિલકુલ અને નવરાત્રીમાં તો એમ કહેવાય છે કે નવરાત્રી તો ગુજરાતની ઓળખ છે.
ખરેખર ને આ દિવસોમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણી પ્રાચી પ્રચલિત લિત છે.
બિલકુલ અને ગરબા એકતા, આનંદ અને ભક્તિનું પ્રતીક છે.
હા અને આમાં મો ટાથી નાના સુધીના બધા લોકો ભાગ લે છે.
બિલકુલ અને દિવાળીમાં પણ છે ને ખૂબ મહત્વપૂર્ણ તહેવાર છે.
હા અને આ દિવસે ઘર સાફ કરવામાં આવે છે દીવ પ્રગટાવવામાં આવે છે અને મીઠાઈ વેચવામાં માં પણ આવે છે.
બિલકુલ અને ગુજરાતી ભોજન પણ આમ છે ને પરંપરા સાથે જોડાયેલું છે મેન તો.
હા તેમાં રોટલી, શાક, દાલ, ભાત પછી કઢી હોય છે અને પાપડ ઘણા ઘરોમાં રોજ બનાવવામાં આવે છે.
બિલકુલ અને વિવિધ પ્રસંગોમાં છે ને ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે.
હા અને ખાસ વાનગીમાં આવે મોહનઠાર, સુખડી, લાપસી, શ્રીખંડ જેવી મીઠાઈ પણ પ્રસિદ્ધ છે.
અને પરંપરાગત વસ્ત્ર વિશે પણ આપણે વાત કરવી જ જોઈએ તો તો.
હા, વસ્ત્ર એટલે કપડાં અને કપડા માં આવે ચન્યા ચોલી, કેડિયું અને પાગડી ગુજરાતની એક ઓળખ છે.
બિલકુલ સાચી વાત કીધી અને કચ્છની કવાય ને કે ભરતકામ કાળા અને દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
બિલકુલ બિલકુલ આ કાલા આ કલા ઘણી મહેનત અને કુશલતાથી બનાવવામાં આવે છે.
બિલકુલ અને ગુજરાતમાં છે ને લોકસંગીત પણ આમ ઘણું આમ સમૃદ્ધ અચ્છા.
હમ્મ, જેમાં કે ભજન, ડાયરો અને લોકગીતો આ લોકોને એક સાથે લાવે છે.
બિલકુલ અને લોક સંગીતમાં છે ને ઇતિહાસ અને સંસ્કૃતિને છે ને આમ ઝાલક મલેે છે.
હમ્મ હમ્મ. મારા ખ્યાલથી ઝલક ની વાત કરતી એકદમ સાચી ને આ ગીતો પેઢી થી પેઢી સુધી ચાલ્યા આવે છે.
બિલકુલ અને ગુજરાત ના મેળા પણ છે ને પરંપરાનો એક ભાગ છે.
હા, એ તો એકદમ સાચીત ને મેળામાં લોકો ખરીદી કરે છે રમત જોય છે પછી કલા નો પણ આનંદ માણે છે.
બિલકુલ ગામડાની પરંપરાઓ પણ આમ ખુબ જ એમ સરસ હોય છે હો.
એકદમ સાચીત ને લોકોને એકબીજા ને મદદ કરે છે ને અને સાથે મળીને પણ કામ કરે છે.
બિલકુલ આ રીતે તો છે ને આમ પ્રેમ પણ વધે છે.
બિલકુલ પરંપરા માત્ર ભૂતકાળ નથી પણ વર્તમાન અને ભવિષ્ય સાથે પણ જોડાયેલી છે.
બિલકુલ અને આપણેે બધા સારી પરંપરાને જ આમ સંભાળવી જોઈએ હ
હા એ તો સાચી વાત ને કારણ કે પરંપરાથી સંસ્કૃતિ એકદમ જીવિત રહે છે.
બિલકુલ. અને જોવા જઈ ને તો સવારે વેલી ઉઠવાની આદત છે, ને ઘણા ઘરોમાં જોવા મળે છે, હા
હા અમારા જ ઘરે જોય લો હું અને આપડે આ આદત બહુ સારી છે, હું પોતે અપનાવ છો
ઓહો અને ઘરને સાફ અને વ્યવસ્થિત રાખવું પણ આમ સારી પરંપરા ગણાય છે.
હા એ બી સાચીત છે, ને ગુજરાતમાં કે છે, કે સઘડી અને એ પ્રત્યેનો પ્રેમ બહુ સાચો હોય છે, એટલે આપડે રસોડું પણ સાફ રાખવું જોઈએ.
બિલકુલ અને કેવાય છે, ને કે ગુજરાત ના લોકો સંબંધોને છે, ને ઘણું મહત્વ આપે છે.
હા એ તો એકદમ સાચી વાત છે, એટલે સંબંધોને તો મહત્વ આપવું જ જોઈએ.
બિલકુલ અને એમાં પણ લગ્ન ની પરંપરા પણ છે, ને ઘણી રાસપ્રદ હોય છે.
હા એકદમ સાચ વાત છે, કેમકે લગ્ન પહેલા ઘણી વિધિઓ કરવામાં આવે છે.
બિલકુલ અને મંડપ સજાવવામાં આવે છે, અને બધા સંબંધીઓ છે, ને ભેગા થાય છે, તે દરમિયાન
હા, કારણ કે લગ્નમાં બે લોકોનું નથી હોતું તે બે પરિવારનું પણ મિલન હોય છે.
બિલકુલ અને ગુજરાતી લોકો ન તો આમ શુભ પ્રસંગ છે, ને રંગોલી પણ બનાવે છે.
હા, એ તો બહુ જ જરૂરી છે. તેના રંગોલી ઘરની સુંદરતા વધારે છે, અને ઉત્સાહ પણ વધારે છે.
બિલકુલ અને ઘરમાં છે, ને તોરણ લગાડવાની પરંપરા પણ ઘણી જૂની છે.
હા અને તોરણ ઘરનું સ્વાગત સુંદર લાગે છે.
બિલકુલ અને ગુજરાતી લોકો છે, ને આમ પ્રકૃતિને પણ આ માન આપે છે.
હા, એકદમ સાચી વાત ઝાડ ઉઘ ઉગાડવું અને તેની સંભાળ રાખવી એ બી સારી પરંપરા છે.
બિલકુલ અને પશુ પક્ષી પ્રત્યે દયા રાખવાની વાત પણ આમ ઘણી જગ્યાએ જોવા મળે છે.
હ, અને આથી દયા અને કરુણાનો સંદેશ મળે છે.
અને ગુજરાતમાં હાથની કળા પણ આમ ખૂબ જ પ્રસિદ્ધ છે.
હ, જેમાં કે ભરતકામ, બાંધણી ભાઈ માટી કામ અને લાકડાની કલા પણ એક ઘણી જાણીતી છે.
બિલકુલ હા અને આ કળા તો છે, ને પેઢી થી પેઢી સુધી આમ શીખવાડવામાં હા, આગ છે.
હા, અને આથી પરંપરા જીવિત રહે છે.
બિલકુલ અને ગુજરાતી બજારોમાં પણ છે ને સંસ્કૃતિ બતાવે છે આપણા
હા, એકદમ સાચી સંસ્કૃતિ બતાવે છે, ને ત્યાં કપડા હાથ ની વસ્તુ અને પરંપરાગત સમાન મળે છે.
બિલકુલ અને ગામમાં તો છે ને લોકો ભેગા મળીને છે ને આમ કહેવાય ઉત્સવ ઉજવે છે.
હા ઉત્સવ તો જરૂરી જ છે જીવન માટે ને બધા સાથે મળીને કામ કરે તો આનંદ બી આવે છે.
બિલકુલ અને ગુજરાતી ભાષા પણ છે ને આમ પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે. ભીન તો હ
હા, એકદમ સાચું અને મધુર બોલી અને વિનમ્રતાથી વાત કરીએ તે ગુજરાતી લોકોની એક ઓળખ છે.
બિલકુલ અને નમ ઉત્તમ કેહેવાયને કે નમ્રતા થી વાત કરવી એમ સારી આદત છે.
હ, એકદમ સાચી વાત નમ્રતા અને મીઠા શબ્દથી એકદમ સંબંધો વધુ સારા બને છે.
બિલકુલ અને ગુજરાતમાં તો છે ને ઘણા ગામમાં છે ને લોકો આજે પણ આમ જૂની પરંપરા પરરમ જાળવી રહ્યા છે. હ
એકદમ ખરું અને નવી પેઢી પણ આ પરંપરાઓ વિશે શીખે તેવું જરૂરી છે.
બિલકુલ અને મને છે ને આજે તમારી જોડે ગુજરાતી લોકોની પરંપરા વિશે ખુબ જ આમ જાણવા મળ્યું આપણે ચોક્કસ આ વિષય પર આપણે ફરીથી વાત કરીશ છે
હા ચાલો